હલો
કેમ છો
અ અવાજચમ ધીમો આવે
હેલો
હા આવ્યો આવ
કેમ છો
હમ મસ્ત એકદમ મજામાં તમારું બોલો કેવું હાલે
મારે ભી એક નંબર ચાલે
અચ્છા ચાલ છે એમ ને
જલ છે જલ છે બસ આ ટ્વેલ્થની એક્ઝામ પતી ગઈ એટલે જલસાજ ચાલે છે
હા અરે હા કા ટ્વેલ્થ હજી હમણાં જ પોય તું એમને
હા ટ્વેલ્થની હાલ જ બોર્ડસ ની એક્ઝામ પર ત્યા હવે રિઝલ્ટ થોડા દિવસ પછી આવશે એટલે રઝલ્ટ થાય
હવે તો પછી નક્કીબકી કર્યું કે કઈ કોલેજમાં એડમિશન નેવું કે પછી હવે ત્ર મહિના ચ શત્કર વસ્ પેલા
હમ ના જુધદી તો એવું કઈ નક્કી નહી કર્યું પણ જોવું તો પડશે કારણ કે પછી કોલેજો મળતી નહી એ
કોલેજ હો ને હા ઈ તો એમ તો કોલેજ તો દુનિયા ની સેબટ આતો કઈ સારી કઈ ખરાબી જોવું પડે
હા એ તો ઘણી બધી નોલેજ ત આ બધી કોલેજો ન હશે નોલેજ
હા હ
બરોબર થોડું ઘણ જો ને કઈ કઈ કોલેજ એમ મતલબ નોર્મલી સારી ગુજરાત માં બી કોલેજ કે એ
કોલેજ ગુજરાતમાં જો ગુજરાતમાં જો પેલા તો હેને ગવર્મેન્ટ કોલેજમાં જ ને તો એના આટું અમદાવાદમાં છે એક એલડી એન્જિનિયરિંગ કોલેજ ઈ જોરદાર કોલેજ હ ્યાં જો ગવર્મેન્ટ કોલેજમાં એવું રાખજે કે એને ગવર્મેન્ટ કોલેજમાં પેલા તો મને ઈ કે તારે બાર પછી કરવું છે હું કારણ કે કોલેજ અમુક કો એન્જિનિયરિંગું હોય અમુક ડોક્ટર હટું હોય અમુક બીબી એમ બી એટું હોય તારે હું કરવું ઈ કે
આપડે તો એન્જિનિયરિંગ જ કરવું હોય
એન્જિનીિયરિંગ એન્જિનીિયરિંગ એટલે એન્જિનિયરિંગ જ હું લેવો કરું છ, કોમ્પ્યુટર સાયન્સ નકી કરી નાખું અતાર
હા, નક્કી જ કરી નાખી એન્જિનિયરિંગ માં કોમ્પ્યુટર સાયન્સ આપડે કરવાનું જ છે.
તો પછી હવે હાલ હવે એ કે કે તારે કોમ્પ્યુટર સાયન્સ જ કેમ કરવુ સ?
કમ્પ્યુટર સાયન્સમાં રુચિ હ અમા કોમ્પ્યુટરમાં,
અચ્છા એવું છે, એટલે ઈ ખબર છે, કે કમ્પ્યુટર સાયન્સમાં કેટલી ફિલ્ડ આવે એવું ક છે, ખબર
કોમ્પ્યુટર સાયન્સમાં સાંભળેલ તો એ ઘણી બધી ફિલ્ડ આવે છેમ કે નોર્મલી આર્ટિફિશયલ જે સાયબર સિક્યોરિટી મશીન લર્નિંગ્સ ડાટા સાયન્સ ઘણી બધી,
હમ્મ કોમ્પ્યુટર સાયન્સમાં સૌથી પેલા તો સાયબર સિક્યોરિટી ફિલ્ડ આવે, એમાય ઘણા હવે સાયબર સિક્યોરિટીમાં જઈને તે કે એને પોતાની સાયબર સિક્યોરિટી ઓફિસ ખોલીકો કા પછી શું કેવાય એના પછી એવું સાયબર સિક્યોરિટી પો એના પછી ને ગવર્મેન્ટની એક એક્ઝામ આવે, નેટ ગેટ જેવી જે ઈ ક્લિયર કરો એટલે ગવર્મેન્ટને શું ક મોટા સાયબર ઓફિસર બની એના પછી વધારે શું કેવાય આપડે લેંગ્વેજ કે લેંગ્વેજમાં એમાં મજા આવતી હોય તો સૌથી વધારે ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ છે, જેની અંદર શું કેવાય વિન્ડો છે મેક હે, પછી આ એન્ડ્રોઈડ હે, આઈઓએસ લિન છે, ઉબોન ટુસે પેરેટોયસ ડેવલપમેન્ટ કઈ રીતે થાય આવે એના પછી હમ્મ એના પછી એક પીગ ડેટા ફિલ્ડ આવે એમાં એવું હોય કે તમાર પાસે એને બહ બધો ડેટા હોય એને તમારે શું કેવાય ને તમારે ને કમ્પ્રેસ કરી ને જીપ ફાાઈલમાં કરીને સ્ટોર કરવાનો હોય. હા આખી બી એ આ બીટ પ્રોસેસ એના પછી ક્લાઉડ સર્વર એમાં કેવું હોય, કે માન લો તમે કઈક અત રહે નાનું સ્ટાર્ટઅપ ચાલુ કરવો પડે અત્યારે પૈસા એવું નથી, કે આ નાટું એવી લોડ સર્વર જોઈને, મારી પાસે એ નહી તો એના ક્લાઉડ ઉપર જગ્યા લઈકો ક્યા પછી એક્સટર્નલ સર્વર લઈકો, કામ કાઢી દે અત્યારે
હમ્મ તો એવી રીતે સર્વર્સ બધા મળી જાય આપને અવેલેબલમાં
હા, સર્વર સર્વર છે ને ઘણી બધી વેબસાાઈટ હોય. પણ એ તો અમુક જણા ને ખબર હોય, કે વેબસાાઈટમાં હ ને અહિયાયા તમને સર્વર મળે અ ક્લાઉડ સ્પેસ એના એન્જિનિયરિંગ હોય અડ એના પછી એના પછી તો નોર્મલ સોફ્ટવેર એન્જિનિયર એમને તો મેન જોય કે વેબ ડેવલપમેન્ટ કરવી છે, કે એપ ડેવલપમેન્ટ કરવું છે,
વેબ ડિઝાઇન મન એમાં શોખ હોય તો પછી એના આટું આખું આવે કેમાં સૌથી પેલા ફ્રન્ટ એન્ડ શીખવું પડે છે, જેમાં એચડીએમલ હોય, સીએસએસ હોય જાવા સ્ક્રિપ્ટ ટેપ આ ચાર લેંગ્વેજથી કરવાનું, એના પછી તમારે શીખવાનું હોય બેક હન્ડ એમાં ફરથી આવે જાવ સ્ક્રિપ્ટ પછી આવે રિએક્ટ એના પછી આવે કઈ આવે ટલવન્ડર બુટ સ્રેપ એટલું હવે એના હ નોળ જે સ્નેક એના પછી ડેટા બેેઝમાં નો એનો એના આટું મોંઘો ડડીબી આવે સિકલ સિકોલમાં ત્રણ આવે એક તો નોર્મલ સિકલ આવે પેરાનોમલ સિકોલ આવે ને માય સિકવલ આવે
મારા ઘણું બધું તો ડીપમાં જતું રે
હા એટલે આ તો ખાલી હજી ત્રણ ના ફૂલ સ્ટેક ડેવલોપમેન્ટમાં તો ઘણું બધું હોય એપીઆઈ કોલિંગ ડેટા સિક્યોરિટી ક્લાઉડ કોમ્પ્યુટિંગ એ બધું ભેગું કરું ત ફૂલ સ્ટેક ડેવલોપ કરવાનો
ઓહ ઓહ ઘણી બધી વસ્તુ શીખવાની છે એમ
એના પછી હા પછી અત્યારે તો એઆઈની ફિલ્ડ એઆઈમાં ઘણું આવે કે મેન તો જો એ એમ એલમાં કેવું હોય કે તારું મશીન છે ને લર્ન કરે કે મશીનને ટ્રેનિંગ એવી દેવાની હો એ દ્વારા કે એને આ કામ કાઢી નાખે એના પછી એઆઈડીએસમાં એવું હોય કેને એઆઈને ડેટા રીડ કરાવતા શીખવાનું હોય કે ડ પા એ ટપેડ છે હવે એ પ્રોપર રીતે રીડ કરને એનાથી કેવા મશીન બની એઆઈડીએસ થી પછી મશીન બ- - બનવા એ એ અને મશીન બનાવવાું જે- - બનાવો પડે જે મેન એ વાળા કામ કરી ત્યા- -
એઆઈમાં નોર્મલી એઆઈમાં બી મતલબ ઘણી બધી રીતે કઈ રીતે કઈ રીતે? એમાં લેંગ્વેજસ નુ અસર પડે લેંગ્વેજ શીખવી પડે ને અંદર.
હા એમાં એમાં અસર પડે એમાં તમારે જલ્દી એ શીખવુંય તો- - હું ત્યારે પાયથણ કારણ કે એમાંને લાયબ્રેરી બધી જલ્દી મળી રહે. બટ એની જગ્યાએ તમારે એવું એ બનાવવે છે શું કેમ ફાસ્ટિ પણ આપે જે આમ એવું હોય કે જેને સેકન્ડની વેલ્યુ હોય. જેમ કે શું કેવાય આ અમુક જણા જે દોડતા હોય એમને શું કેવાય સ્પીડો મીટર કે એ બધા હશે્યાં એ નાખો હોય ટ્રાફિક લાઈટમાં સિગ્નલ ક પછી ખબર ક હોસ્પિટમાં ઓક્જન નું
હા.
એના મશીન આટું એ હોયયાં તમારે પાયથની જગ્યા અયાં તમારે સી પ્લસ પ્સ નો યુઝ કરવો પડે, કારણ કે અં તમારે સ્પીડ ની જરૂર હોય સી પ્લસ પ્લસ ફાસ્ટે લે લેન્ગવેજ
હા.
એ શીખો એના પછી એને બધી લાઈબ્રેરી આવે છે. શીખવાની છેમ કે મેન તો પાયથન એટલે એની ઘણી છે લમપાઈ પાંડા- - એના પછી મેટ પોટ લીપ- - અને પછી કેન્સર ફ્લો- - હા ઈ બધી શીખવી પડે ઈ શીખી જાવ એના પછી તમારે શીખ કો નો કે ડેટા ડેટા ક્નિંગ કરી રીતે થાય ડેટા મેન્યુપ્યુલેશન કે. થાય એના પછી ડેટાને પ્રોપર અરેન્જ કરવાનો ડેટાને પ્રી પ્રોસેસ કરવાનો એના પછી એના ઉપરથી મોડ બિલિંગ કરવાું એ ન એલ્ગોરિથમ એોધાીખવા પડે.
હા એમ જેમ કે જેમ કે ફ અબે છે ડે હિલ ક્લા્બિંગ એલોગીરેથમ ગગોરી સ્ટાર- - એ વો સ્ટારક્રિસ્ટિકલ. એ બધા એલ્ગોરિધમ શીખો એને અપ્લાય કરો એટલે તમારું ખાલી એક મોડલ ક્રિએટ થાય હવે મોડલ ચનેને એવી ઘણી બધી વેબસાઇટ જેમ કે એ ડબલ્યુ એસ ગીપ એ કે પછી આ બીજી- - બીજે ગૂગલ ક્લાઉડ એમાં તમારે અપલોડ કરવી પડે પછી એની લિંક બને એ પછી- - જોઈએ.
હમ.
એટલે એટલે ગમે માં જોગીએ મેન તો કોડિંગ આવશે આ જો સાયબરમાં જ એટલે અહીયા શાંતિ કે અહીયાં કોડિંગ નહીં તમને. ટુલ શીખવાડે હોય કે આ કામ કેમ કરે.
મેન તો આપે સાયબર સિક્યુરિટી થઈ જ ને મલબ કોઈ બી નોર્મલી બી આપડે જે બી- - વસ્તુ કરીએ ઓનલાઈન- - એની સિક્યોરિટી માટે તો આપડણે સાયબર સિક્યોરિટી જ યુઝ કરવું પડે?
હા સિક્યોર હું સાયબર સ- - ઘણા બધા મેન તો પેલા તો કાલી લનેખું યુઝ કરતા શીખવાડ એનાછ- - એ થ જાય. એના પછી તમને પૂછે કે તમારે કઈ ફિલ્ડમાં જવ તમારે પ્રોફેશનલ એકર બનવું હોય તો તમારે પછી- - બીજા હોય વાપરવા પડે છે જેમ કે પેરેટ હોય છે. પછી વીપીએન ક્રેકિંગ શીખવાડે. આઈપી આઈપી ઇન્સ્ટન્ટ ટાઈમે ચેન્જ કરતા શીખવાડે છે એથી તમારું કોઈ લોકેશન કે ટ્રેક ન- - ન કરી શકે. પછી કોક ના અકાઉન્ટ એ પરર્માનન્ટ સસ્પેન્ડ કરવા કે પર્માનન્ટ સસ્પેન્ડ થઈ ગયો પાસા રિકવર- - કરવાઆ એના બધા ફોર્મને એની આખા પેટર્ન શીખવાડે કઈ રીતે થાય ઉપર થી ઈ શીખવાડે કેને નેટ નેટવર્કિંગ કામ કેમ કરે કે મા લે ટ્રપ્ન શીખવાડે તે આ ડેટા જોય તું કોક ને મોકલલ ઈ પછી વચ્ચે થી કોઈ જોઈ જાય કે ન જોઈ જાય તો એના હટું આખું સીખ્યું આવે
વા બરોબર
એટલે કમ્પ્યુટર ની બધી ફિલ્ડમાં એવું હોય કે આમ શું કેવાય આમ ઈન્કમ હારીએ પણ હને શું કે મથું બહુ પડે શરૂઆતમાં
હમ ઘણી બધી હા એ તો સમાજો તક પડીે ગઈ કોલેજસ તો નોર્મલી બી ફિલ્ડમાં તો હજી જેટલું ડીપમાં છે એટલું ઓછું હો ઘણી બધી ફિલ્ડ બી એ એન્જિનિયરિંગમાં બી હતા ખાલી નોર્મલ નોર્મ આપડે ઉપર ઉપર થી ડિસ્કસ કર્યું બાકી એમાં બી ઘણી બધી ફિલ્ડો હજી ઉઊંડાણમાં બી ઘણી બધી આવીઈ શકે
એ કમ્પ્યુટર માં જ હજી ઘણી હશે પણ આ તો મેઈન એટલે છે હવે એની સિવાય ઘણા એન્જિનિયર એન્જિનિયર સિવાય ગણોય હું કોલેજ ની વાત કું તો ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજમાં એવું હોય કે ભણાઈ સારુંે પણ પ્લેસમેન્ટ હાથે લેવું પડે ઈ તો હોય પછી ભણ એવું હારું હોયને પોતાની સ્કીિલ હાર હો એટલે પ્લેસમેન્ટ તો મળી જાય એના માટે ગુજરાતમાં આપણે પેલી તો છે એલડી એન્જિનયરિંગ પછી બીજી આપડ વડોદરાની એમ યું તીજી સ બીજી છે અમદાવાદ ચોથી ડીડીયું નડિયાદ પછી ચાર છે હારી
હ
બાકી પ્રાઇવેટ તો ઘણી બધી ધીરુભાઈ અંબાણી ન્સ્ટિટ્યુટ પારુલ યુનિવર્સિટી નિર યુ ુનિવર્સિટી પછી પીડીપીયુ છે
હા હ ઘણી બધી કોલેજો નામ તો સાંભળે છે કણ
હા એમ આ તો ખાલી ગુજરાત ની હા તો પછી બહ સારું હોય તો પછી આઈ આઈટી છે બાર વી ત્રિપલ છે બીટસ પિલાની છે
બરોબર બરોબર સારું સારું
હા વાંધો
કઈ વાંધો નહી તો વળી ક્યારે કામ પડશે તમને વળી યાદ કરીશું અમે
હા ઓકે ઓકે
ચાલલો ઠીક હા હા ભલે ભલે ભલે